તે તિન લાખ ઢાઈ ના,
હલો.
હાલો, હલો હેલો. હા, સોરી એ આપડ નેટવર્ક નથીતું, એના માટે કેમ છો.
બસ મજામાં, તમે કેમ છો?
બસમા જમાડા કેવું ચાલતું છે, તમારે ત્યાં.
સવારે જો જમી કરીને ફ્રી થયા.
હા, હા એ આપડે પછી આજે, કઈ ટોપ. પીપા વાત કરીએ.
તમે કહો.
અને પછી, આપડે આ. મંદિર, મંદિર કઈ તમને મંદિર વાતે કઈ, વાત કરી શકે. એ બીજકો ટોપિક.
હા, તમે કરી શકો હું, તો જોકે નાસ્તિક છું. હું, તમને એના વિરોધમાં, જવાબ આપીશ.
અરે અરે નહીં, નહીં તો પછી ની વાત કરીએ તો હારું. આપડે પછી, પછી. એમાં વાત કરી શકી, આપડે આપણે શું કે સ્પોર્ટ્ સ્પોર્ટ્સનુ આપણે ઇન્ડિયામાં બહુ ક્રેઝ સે, તો મેં કીધું ચલો સ્પોર્ટ્સ માટે વાત કરવાનું હોય, તો હારું. સ્પોર્ટ્સમાં, તમે સ્પોર્ટ્સમાં તમે ઇન્ટરેસ્ટ લો વાત કરવામાં?
હા, હા ચાલશે.
હા, તો એજ મેં કેવું કે આપડે સ્પોર્ટસ જે છે. તે આપડા ઈન્ડિયામાં કેટલું, ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ એટલે ઇમ્પોર્ટન્ટ તો છેજ, પણ મહત્વ બી એનો બહુ મો છે, જેમ કે આજના ટાઈમે તમે જો. એટલે ઘરમાં, એક કોઈ એક છોકરો એમ કે મને ક્રિકેટર બનવાનું છે, મને ફૂટબોલ. રામવા નુ છે, કેમ કે આપ ઈન્ડિયામાં કોઈ બી સ્પોર્ટ નાલું નથી, ને મોટું નથી બધા. બધા સ્પોર્ટસ ને બધું એમ બહું સારું સપોર્ટ મળે. બહુ સારું એ પ્યાર કરે લોકો સપોર્ટ કરેને બધું એમ. ને બનવા બી જોવેએ એ ને જુવે બી કેમ કે. બધા લોકો પેરેન્ટ્સ એમ જ સૂચે કે પડાઈ લખાય પઢાઈ કરે એ બધું કરે. થી આગળ વધશે પણ. એકચુલીમાં કેમ છે કે આ ઇન્ડિયામાં એટલું બધું ઓપોર્ચ્યુનિટી છે ને સ્પોર્ટ્સમાં તો. કે પૂછો કેમ કે હમણાં એક આઈપીએલમાં વેબવ સૂર્યવંશી કરીને તમે નામ સાભડા હતા.
હા.
પંદર વર્ષનો છે છોકરોને પર આજે આપડે શું કે બહું મોટો મોટો. એને રેકોર્ડ તોડ્યોને એવું રમો કે મોટા મોટા પ્લેયર ને પ્લેયર બધા આવીને એમ. કે ભાઈ આવો પ્લેયર કસે નથી જોયયો એમ. તમે સ્પોર્ટ્સ જોઓ આઈપીએલ વાઈપીએલ કઈ જોઓ તમે.
ના હવે તો કઈ નથી જોતી પેલા મેરેજ પેલા બધું જોવા. હતું હવે તો બાળકો હોય ને ઘરનું બધું હોય.
તમારું તમારું હસબન્ડ. ઇન્ટરેસ્ટમાં તમારા ઘરમાં. કોઈ.
રમતા હોય ક્રિકેટનેું બાકી મારા હસબન્ડ. ને પણ નહી એટલો બધો ટાઈમ મળતો.
ઓકે કેમ કે તમને મે કેવું તમને એક વાર તમે જોજો નેક્સ્ટ ઈયર હણાં. એક હજાર બે હાજાર સતાવીસ માં આવે ને એક વાર તમે ટ્રાય કરજો. એક વાર જોઈ લેજો તો પછી તમે એક વાર જોયાને પછી તમે દર વર્ષે એમજ કે કે ભાઈ આઈપીએલ ક્યારે આપશે. કેમકે એટલું મજા આવે મારે જોવાનું. ને ટીમને સપોર્ટ કરવાનું તમારું હોમ ટીમ કઈ છે એટલે તમારું ઘર કાં છે
ગુજરાતમાં
તમે તો ગુજરાતને સપોર્ટ કરવાના
હા એવું કઈ નથી આપડે તો વિરાટ ના ફેન છીએ વિરાટ જે ટીમમાં હોય એ ટીમને
એ તો છે એ એના ફેન તો બધા ઓલ ઇન્ડિયા કશે બી તમે જાઓ એટલે બધા જગ્યા તમને તે તો ફેન તો મળવાના વિરાટના વિરાટ તો આરસીબી ન રમવાના એટલે તમે કોને કરવા આરસીબી કે ગુજરાતને
હા ઓબ્વિયસલી આરસીબી ને જ કરશું
એ આરસીબી નો તમે જો ને હાફ ફેન બેસ્ટ તો એના પર ડિપેન્ડ કરે વિરાટના ઉપર કેમ કે મેં પોતે એટલે મેં પોતે આઈપીએલ નથી જોતો પછી વચમાં ઇન્ટરનેશલ ક્રિકેટ જોતો હતો વિરાટ કોહલીને રમતા અને પછી ખબર પડી કે વચમાં બે મહિના આઈપીએલ બી થાય તો પછી જોવા ચાલુ કરયું ખબર પડી કે વિરાટ બેંગ્લોર મારો હોમ એટલે મેં ગુજરાત માં રહું પણ મારો એટલે તમે જો જો એટલે મારા પપ્પા અને મારા મમ્મી બધા બેંગ્લોર થી છે પણ બધું આપડ ગુજરાતમાં જ રહેં ગુજરાતમાં જ એમ તો પછી એમ થઇ ગયું કે ગુજરાતને સપોર્ટ કરવો કે આરસીબીને પણ આપડે વિરાટ કોહલી છે પછી આરસીબી ને સપોર્ટ કર્યો અઢાર વર્ષથી એ લોકો નથી જીતતા હતા પછી બે વર્ષ એ લોકો કન્ટિન્યુ એમ વિન કર આઈપીએલ પછી આખો એમ ઈન્ડિયામાં આજ ચાલતું છે કેમ કે હેટર બી બહું બધા છે અને ફેન બી બહું બધા છે એ સપોર્ટ કરવા વાળા બી એટલા બધા છે ને ટ્રોલ કરવા વાળા બી બહું બધા છે
બરાબર છે
બાકી બધી ગેમ્સ પણ ઘણી બધી છે હા સ્પ સ્પોર્ટ્સ તમે કીધી બધી અલગ અલગ ગેમ્સ છે બધું અત્યારે જીવનમાં જરૂરી છે બાળકો માટે આપડા માટે હા કેમ કે રમત ગમત થી આપણને પણ શરીરમાં પણ એક ચરિલેક્સ ફીલ થાય જમન શાંત થઈ જાય ને આપડે એક નવી ઉર્જા આવી જાય આપડામાં
એ તો છે તમારી એ વાતથી તમે એક્સેપ્ટ કરા કેમકે સ્પોર્ટ્સ એક જસ્ટ એમ એ નથી કે ગ્રાઉન્ડ પર રમાય એમાં એટલું બધું ઇમોશન છે ને ગમે એટલે કસેબી ઇન્ડિયામાં જાઓ ને તો તમે કોઈ બી સ્પોર્ટ્સ લઈ લો જે જે રમતા હોય એ લોકે આપડે ઇન્ડિયામાં એ લોકે સ્પોર્ટ્સ નઈ લે એ લોકેમોસ ઇમોન પેલી અટેચ હોય એનાથી એક ગેમ એ લોકે એટલે એ લોકે હારી જાય ને તો પછી એ લોકને ખબર કેટલું દુઃખ થાય પછી એમ બારના દેશ તમે જો એટલે એ લોકો એટલું બધું નહી લે સિરિય આપડ ન્ડિયા વાળા લે ને સક્સેસ બી થાય એમાં એમને ન સસેસ ન થાય તેબહુ મજા થાય કે આપણે ઇન્ડિયામાં આગળ ભી બહુ બધા પ્લેર મળેને એ બહુ બધા
હમ હવે તો લેડીસ લોકો પણ ક્રિકેટ રમે છે એટલે એટલું બધું આગળ આવે છે સારી વાત છે
હમ સારી વાત છે ને એમ તો મારું બી એમ જ છે કે ભાઈ મારો જે એટલે આગળ ક્યારે બી મારો છો મેકોઈ જુવાનું છે તો મેં તો એમ કેવા કે તમે બિંદાશ્રમો ફૂલ સપોર્ટ તમને કરા કેમ કે સ્પોર્ટસમાં જે જે લોકોનો જેમાં ઇન્ટરેસ્ટ છે તમે એને એમાં આગળ વધારો એનાથી હું કાલ ઉઠીને ભાઈ સક્સેસ થઈ જાય તો આપણે પછાડી એમ કે એ લોકો એમ નહી કે ભાઈ સપોર્ટ નથી મળ્યો નહી સપોર્ટ એટલે એ લોકો સત ની થાય તો કાર ઉઠીને એ લોકો એમ બી નહી કે મારા ઘરથી સપોર્ટ નથી એક વાર તમે સપોર્ટ કરીને જો એ લોકો કદાચ જે નસીબમાં હોય એ લોકે મવાનું હોય જે લોકો સક્સેસ થઈ ગયા તો છી આપણને બધાને હારો કેમ કે આપણા ઇન્ડિયા માં એક વાર સક્સેસ થઈ ગયો તો એનો બહુ નામ
એ એકદમ વાત તમારી સાચી છે જો આપણે સ્પોર્ટમાં આપણે રમત ગમતમાં હા જો આપણને રસ હોય રુચિ હોય તો એનાથી આપણામાં નવી એક સ્કીલ ડેવલપ થતી હોય આપણને પણ ખબર ના હોય પણ જો એ આપણે સતત રમીને એ અંદર આપણ ને રુચિ હોય ને તો આપણને એ સ્કીલ માંથી પણ આપણે નવું ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છી
એજ તો છે તમારી વાતથી મે એક્સેપ્ટ ભી કરા કેમ કે જરૂરી છે પેલા તો બધા ઘરમાં એકાદ તો કોઈ એમ સ્પોટ મા જુવે બધા એમ સિલેક્ટ કોઈ એમ એ બધું નથી કે સિલેક્ટ થઈ જઓ તમે પણ નહી થાય તો કઈ વાંધો નહી તમે ટ્રાય તો કરી શકો
હમ ને ઘણી વાર હા ઘણી વાર આજકાલની ભાગદોડ માં થોડું ઘણું સ્પોર્ટ્સને રમત ગમત કરી લઈએ તો મનને પણ શાંતિ થઈ જાય અને હા અને અત્યારે સોશિયલ મીડિયા ને આને તેને બધું એટલું બધું વઘી તે હુ છે કે છોકરાઓ બસ ઓનલાઈન ગેમિંગને એમાંથીજ બહાર નહી આવતા
એ તો છે કેમ કે તમે જોુઓ ને કે આજના ટાઈમે જે સ્પોર્ટ એ શેડ્યુલ એટલું ટાાઈટ હોય ને એ કે હવારમાં ઉઠવાનું ને પછી રનિંગ કરવાનું બધું આજના ટાઈમ પર એટલોું એલોને પછી જીમ કરવાનું રાઈટ ફોલો કરવાનું કેમકે એમ બધા લોકોને એમ લાગે કે સ્પોર્ટ્સ વાળા એ લોકો જ ગ્રાઉન્ડ પર રમે અરે એ લોકોને ખબર નથી કે ભાઈ કેટલો એમાં એ લાગતું છે. કેટલો પેશન્સ લાગે કેટલો ડિસિપ્લન જુએ એમ
હમ હમ.
અચ છેા
બાકી તમને કઈ આ રમત ગમત ફેવરેટ છે તમારી
મારી તો ક્રિકેટ ને ફૂટબોલ એટ છે ફૂટબોલ એટની આમાં એટલું ક્રેઝ નથી. તે છતાં આપડે ો કરીએ ઇન્ડિયા ને ફીફા વર્લ્ડ કપ ચાલતું છે ફૂટબોલમાં પણ આપણને હ કેમકે ઈન્ડિયા નથી ઇન્ડિયા ટ્રાય કરી હતી પણ લુઝ થઈ ગઈ
કઈ નથી પછી ઈન્ડિયા એમ આપડે તો એમ જ જોઈએ કે ઈન્ડિયા પછી એક એક વાર નેક્ ટાઈમ જારે આપશે ત્યારે ટ્રાય કરશે તો જે એટલે જીતે તો પછી આપડણે સપોર્ટ કરી છે ફીફા વર્લ્ડ કપમાં
બરોબર છે ના અત્યારે રમતગમત પણ રમત અને જો આપણને સારી એવી એમાં રુચિ હોય આપણે રસ હોય અને આપણે આવડત હોય એમાં તો આપણે ઈન્ડિયા લેવલ સુધી પણ એમાં પહોંચી શકે અને આપણે બને એટલી ટ્રાય કરવી જોઈએ.
એમાં કોમ્પિટશન તો વધારે છે પણ હું એ આપડા ટ્રાય કરવું જરૂરી છે. તમે ની કરીશું તો તમે આગળ તમને ખબર કેવી રીતે પડશે કે તમે તમારું રિઝલ્ટ હુ આવવાનું છે
હા એટલે આપડે સતત ને સતત એમાં પ્રયત્ન કરશું તો જરૂરથી આપણને એક દિવસ પરિણામ સારું મળશે એટલે એમાં પણ આપણેે રસ જો રુચિ હોય રસ હોય તો આ વસ્તુ શક્ય છે
હા એ તો છે કેમ કે પછી એમાં તમને તમારા છોકરાઓને ઇન્ટરેસ્ટ ના હોય તે છ તો તમે લગાડો પછાડી તમે ફેરો તો મતલબ નથી કેમકે જેમને રમવાનું છે જે ભાઈ રમે તેને ઇન્ટરેસ્ટ હોવું જો પેલા તો ખેલ ખેલમાં
હમ.
મારા હિસાબથી તો આ છે. પછી ન્યુ એન્ટરસ્ટ હોય તો ખોટો પછી એમાં મતલબ નથી
હા બરાબર કીધું.
ત્યાં ખર્ચીને ને પછી એકેડેમી ભેજવાનીને પછી એ લોકનુ બી શેડ્યુલ ટાઈટ થાય ને એલોકેની ખોટો જે એ લોકોનુ મરજી જે એ પછી એલોકનું કેન્સલ કરે ને પછી મતલબ નથી એમ
હમ સાચું કીધું.
તમારું એવું કઈ એમ તમને લાગે તમને કઈ ગમતો હતો સ્પોર્ટસ
જય્યારે નાના નાના હતા ને સ્કૂલમાં અ હતા ત્યારે અમે બધા સાથે રમતા અ બસ ત્યાર પછી તો બોવ ગેમ્સ ને એવું અ ખબર જ છે ગુજરાતમાં ગામડામાં હોય એટલે બોવ છોકરીઓને એવું બધું રમવાનું સુના હોય
હા એ તો છે તમારી વાતથી મે એક્સેપ્ટ કરા
હા એટલે જ્યારે સ્કૂલ માં ભણતા હતા ત્યારે અમે લોકો ખોખો છે પછી કબડ્ડી છે પછી એવી બધી અમે ગેમમાં પાર્ટિસિપેટ કરતા હતા
હમ છે સારું છે કરવાનું ને કેમકે સ્પોર્ટ જ એક કે કે સ્પોર્ટસ છે જીમ એ બધું કરવાનું એ તમે એજ કેવા કે તમારા હાથે આ વિષય પર ટોપિક પર વાત કરવામાં મને બો બો આનંદ આયવું બો મજા આયવું તમારો ખુબ ખુબ આભાર
હા ભલે ત્યારે મળીએ પછી
ઓકે.